તો અવા અવાજ આવે મારો શું કરતા હતા બાર ફરવાયો હતો એટલે પબ્લિક પકોડી ની લારી એ ખુબ જ પબ્લિક હતી તમે પકોડીની લારી જોુઓ ને તો એટલી ગંદકી હશે તમને ઉઊભું રહીને ખાવાની ઈચ્છા જ ના થાય ત્યા આજુબાજુ મચ્છર ઉડતા હતા ત્યાં યા જે પકોડી બનાવતો હતો ને હ તે જ તેના હાથમાં મોજા પણ નતા પહેરેલા તમને પકોડી ભાવે જ નહી
હા તો એક જો એક તમને વાત કવ
સારી વાતાં પણ ગંદગી જ લાગે હમ
તમે કદાચ ઘરે જમવા પણ બેસો
હા હા
અમુક ટાઈમ કેવું થાય કે અમુક લોકો હોય જે જમવા બેસે હાથ ધોવા પણ જરૂરી છે પણ અમુક એ પણ નથી ધોતા એટલે થોડુંક રિલેટિવ આપણા સાથે એટલે એ ભાઈ પણ એ રીતે જ કરે છે આ જોતો જ નથી આ બધા ખાઈ પણ લે છે ચાલુ જાય છે સમજો
બધું હવે જેમ જાય એમ
હા એવું થાય છે
હા તો જે કોરોના આવ્યો એટલે પબ્લિક સેનિટાઈઝર યુઝ કરવા મળી બાકી સેનિટાઈઝર ને કોઈ ઓળખતું જ નતું
હા એ સમયે જેટલું સેનિટાઈઝર વેચાણું હશે એટલું રેકોર્ડ જ હશે કે કદી વેચાણું જ નહીં હોય
મારે તો એવી ઈચ્છા થઈ છે કે હું સેનિટાઈઝર નો વ્યવસાય ચાલુ કરી દઉ જે તે સમયે સેનટાઈઝર વ્યવસ્થા કર્યા તો ઘણો બધો પૈસાો કમાઈ ગયા હતો.
હા અત્યારે જો કોઈ માર્કેટમાં નવો વાયરસ આવે તો પછી,
આજે હમણાં પેન્ડામિક જે હમણાં જે કયો વારે હેતા વાયરસ આવ્યો હતો, ને વમાં ટ્રેન્ડમાં
હા હા,
કે લના તો પણણી તો હવે, પટી કેવી કારણ ની જે પીરિયડફ ટાઈમ એક દિવસ જ હતી. ને એટલે ઘણું નુકસાન નહ થયું. એક સીમમાં જેટલા લોકો હતા. તે મરી ગયા. એ ક્યાંથી ફેલાનો તો તમને ખબર છે.
અ એ તો ઉંદરડા માંથી જ ફયેલા હતું. તો
કઈ બધું ડિટેલ હો તો કોને મને એના વિશે
એના વિશે તો મને મેલ જો આ એરો જે તમે જે વિડીયો જોઈને જોયો હ ને
હા ધૂ આઠી નો જ વિડીયો જોયો હતો. હા, મેં ધૂળઢ નો વિડીયો જોયો હતો. એની પેલા એક બીજો એક સીરીઝ નો વિડ બનાવે છે. એનો પણ મેં જોયો હતો.
બરાબર.
ખબ પી
હા આટા વાયરસ એવું કઈ કે છે જે ઉંધરડામાંથી ફેલાય છે. અને-
એની શરઆત કરીઈ કે બે ડોસી ને ડોહો હશે. તેમાંથી ફેરવાની વાત મળી એટલે કે જે તે કપોલ હતા તે જંગલમાં ફરવા ગયા હતા. કે જંગલમાં કે હજુ ઉંદેડા તો આપણા ઘરે પણ હોય છે. પણ ત્યાં જે ત્યાંના ઉંદેરા થોડા ઝેરી હોય છે તેમાંથી કઈક એવો વાયરસ કેદ થયો તેનેને ક્યો એટલે પછી એનો જે પીરિડ ઓ ટમ એક દિવસ ન હતો. જો કદા સીપમાં ના ચડ્યા હોત તો કશું ના પણ ચ ગયા એટલે તેજ દિવસે તેમનું જે દાદા હતા ને તેમનું મોત થઈ ગયું પછી થોડા ટાઈમ પછી તેમની લશને પોસ્ટમોર્ટમમાં મુકવામાં આવી એટલે ખબર પડી કેની જે તેમાં એક નવો વાયરસ આવ્યો છે એતા વાયરસ જોકે એતો જૂનો વાયરસ હતો પણ ખબર પડી કે લોકોને કે હા આ જે વર્ષો જૂનો જે વાયરસ હતો એતા તે પાછો આવ્યો છે પછી તેમની જે દાદીમાં હતા તેમને પણ વાયરસ થયો તે પણ મૃત્યુ પામ્યા તેમની લશ્ટ જે એક કિનારો આવ્યો સમુદ્રના કિનારે ત્યાં નાખી દીધી પછી જે બીજા લોકો હતા ને તેમને પણ આ બીમારી ધીરે ધીરે થવા મળ એટલે કોઈ કોઈ પણ દેશ પોતાની પરમિશન આપતો જ નતો કે તમે અમારા દેશમાં આવો અને તમને અમે રાહત આપીશું બધા દેશ ડરતા જ હતા એટલે જે એ વલ્ડ હેલ્થ ર્ગેના એજન્સી ડબલ્યુ એચ ઓ પરવાનગી આપી એક દિવસમાં સેફલી લેન્ડિંગ જવા માટે પછી ત્યાં ગયા અને તે પ્રોબ્લેમ સોલ્વ થઈ પછી તે એતા વાયરસ નો ઈલાજ આવ્યો એટલે પ્રોબ્લેમ કશું વધી ન આગળ એટલે તમે શું વાત? તા હમણાં ફૂડ ફૂડની જે ફૂડથી આપ જે રોગો થાય છે જે ફાસ ફૂડ ખવાથી જે ફૂડ પોઈઝન થાય છે મને પણ થયેલું છે એક વખત હું જયારે અ પકોડી કાધીથી પણ ખબર નહી કે મને બે દિવસ ઉલટી પળ વ આવતી તી બે દિવસ લગાતાર દસ થી વધુ ઉલટી વખત વાર ઉલટી થઈ ગઈ મને એના કઈ ગી ફુ એ પછી અમે ડોક્ટર ને બતાયવું કે ડોક્ટર કે તમને જે બાર ન ફૂડ ફાસ્ટ ફૂડ કાદી તેના કારણે તમને ફૂડ પ્લોઝન થઈ ગયું છે ત્યારની મેં પકોડી ખાવાનું છોડી દીધું છે હજી સુધી મેં પકોડી કાધી જ નથી. તમારે વિશે કઈ. તમારે કોઈ કેવું હો તો.
હા જે તમે બહારનું વિશે ખાવા વિશેની વાત કરી તો હમણાં જો વેકેશન પડ્યું હતું તેના કારણે હું અમારે જો એક દુકાન છે પાર્લર તેનું એટલું બધું મેં કદાચ સમજી લો કાધું તુ તેના કારણે એવું કઈ ખાવામાં આવી ગય જેનાથી મને પેટમાં ઇન્ફેક્શન થયું હતું જે મેં ડૉક્ટરને બતાવ્યું તો તેને કોઈ કાચમાં જોવો છે તેમણે કહ્યું કે તમને ઇન્ફેક્શન થયું છે તેના પછી એટલે પહેલાં તો મને પાંચ દિવસ તો એટલું પેટમાં દુખ્યું ખ્યું કે તમે વાત જ ના કરી શકો એમ. મારા આંખમાંથી આંસો આવી જાય એ પ્રમાણે મને દુખાવો થયો તેના પછી ડોક્ટરને બતાવ્યું ત્યારે તેમણે કીધું કે ત મને ઇન્ફેક્શન થયું છે હું તમને પાંચ દિવસની દવા આપું જો કદાચ બે દિ માં ફેર ના પડે તો મને જે પણ હોય તમે માહિતી આપજો કોલ કરીને તેના પછી મેં તમને કીધું હતું કે મને રાહત થઈ છે. અને અત્યારે હજુ લીસ પાછળનો હું બતાવા ગયો પાંચ દિવસ પછી ના ના હાલ તો મને હાલ તો મારી રાહત છે અને મળ ગયો તો. આવી પણ વસ દિવસની હજુ દવા આપી હતી બે ટાઈપની કો ગોળી હતી એ હજુ પણ
ચાલુ છે એમ હા તો દવા સમયસર લઈ લેવાની ત્યા મ ટી જશે એ તો. તમે તમારી વાત ચાલુ રાખો.
હા હું ચાલુ રાખું જો પછી એની પેલા પણ મારે વેકેશન પડ્યું ત્યારે મને હું પેપડું આપડે ગામમાં જ વતનમાં જ ગયો અને મને ના પગ નહોતો ભાગી તને ખોટું સાંભળ્યું છે પણ મને સ્નાયુ ખેંચી ગયો હતો એ હવે સમજી શકો કે કોઈ એવી રી બે
પછી કઈક એક સાધુ આવ્યા તા કેતા તા કે તમને હું પોતાની મને પાંસ રૂપિયા આપો તમને પહી ઠીક કરી દવ.
હા કહી શકો સાધું કે ભ લોકલ ડોક્ટર તમે કહી શકો ના ના સાધુ પણ નતા લોકલ ડોક્ટર એમને મને કંઈક પગમાં વાયર વાળું કઈક એને શીટ કર્યું અને કઈક જે રેડિયો બટન જે રેડિયો ટાાઈપનું આવે ને રિમોટ આવે ને આપડે ટીવીનું એમાં એને જોતા હતા તેમણે કીધું કે તમારી નસ દબાય છે અને હું પાંચ મિનિટમાં કામ તમારું પેલું કરી દઉં તમારે મને પાંચસોને દસ રૂપિયા આપવાના એટલે આ પ્રમાણે જેમણે મને વાત કરી.
મને પણ ઘણી બધી બીમારીઓ થઈ હતી હમણાં તો તાવ આવ્યો હતો મને અઠવાડિયા પેલા તેમાં મને ડોક્ટર પાસે બતાવે એટલે ડોક્ટર ક તમને કોણ કરી એવું જ કહ છું, કે તમે જે મને ડો
આ બઉ હા. પણ ડોક્ટરે કીધું કે તમે દવા ચાલુ રાખો તમારે પગમાં મટી જશે તમે કદાચ કેટલી હાલ ટાઈમ જોવો દસ ને ત્રણ મિનિટ થઈ છે અને સાત ને પંચાવન આપણે થઈ છે આપણે હવે લગાતાર વાત ચાલુ જ રાખીએ અને જોઈએ આપણે ફિફ્ટીન સેકન્ડ સુધી કેટલી આવશે? છે તમે પછી બીજી કંઈ ઘણી બધી બીમારીઓ છે તડફેલા છો આપણે ધોરણ નવ હા હા ધોરણ નવમાં પણ તમે લગભગ આપણે સાથે પણ ત્યારે પણ તમે કઈ બીમાર થયેલા હતા પંદર દિવસ લગભગ તમે સ્કૂલમાં પણ નતા આવ્યા હા-હા પંદર દિવસ હા અને તમે હું જયારે છૂટીને આવતો હતો ત્યારે મેં તમને ઘરે જોતો કે તમે ઘરે ભઈ ફરતા હોતા હતા એટલે તમ નઈ મને એવું લાગ તું હતું કે તમે જે બધું આ રજાઓ પાડો છો એક ફરવા માટે જ બધી રજાઓ પાડો છો તમને ભણતા જોર આવતું હતું પણ તમને એ પણ યાદ હશે કે આપણે જયારે રિઝલ્ટ આવ્યું હતું હા હા એ એ તમે એવું માનતા હશો કે નજર લાગે ન લાગે પણ તમને યાદ નહી હોય કે આપણે ધોરણ નવમાં એક બે વિષયમાં ફેલ થયા હતા સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન તમને કદાચ યાદ હોય તો મારે પચાસમાંથી અગિયાર માર્ક અને તમારે લગભગ બાર માર્કે એવા કંઈક આવ્યા હતા. છતાંય પેલા ભૂવા આવ્યા અને તમારી પાસેથી સિત્તેર હજાર રૂપિયા લઈને જતા તો ઈસમે આમાં ગલતી કોની થઈ શકે નરેન્દ્ર મોદી જ આનું કારણ હોય? થકે
હા તમે જે વાત કરી કે ભૂવાની વાત કરી દે જયારે મને બે બે અઠવાડિયા તાવ આયો તો અણે મારા પપ્પા મને ત્રણ ભુવા પાસે લઈ ગયા છતાં પણ કોઈથી કાઈ થયું નતું ને દવા હા
સ્કેમર હશે. અને એને આ આપણને એના પેસવા જોઈએ બેેવ જોઈએ તમે જે ભૂવાને બોલાવ્યો એ સ્કેમ તો તમે હજાર પાંચસો ભૂવા આવે ને તો એવો સ્કેમ ના કરી શકે જેઓ પેલા ત્રણ ભૂવા કરીને જતા રહયા છે હા હા અને તમે હું એમ કઉ છું કે એમણે જે પૈસા લીધા એ શેના માટે પૈસા લીધા હશે કઈ દેવને પૈસા આપ્યા હતા કે પછી પોતાના ઘર ચલાવવા માટે
આ પોતાનું ઘર ચલાવવા તમે એ જ સમજવાનું થતું જ નથી પોતાનું ઘર ચલાવવા માટે.
હા હા એ તો પોતાનું ઘર જ ચાલવાનું આપણે અત્યારે જે આપણે એક ભણેલા એજ્યુકેટેડ માણસ છીએ, તેના કારણે આપણે આ બધું
એક્સિડન્ટ થયો કે કહે છે, કે કે આ ભગવાન તૃ
હા હા હા એક રેલ મે પણ જોઈ તી કે જેમાં જે માણસો મરી ગયા અને પછી સ્વર્ગમાં ગયા અને તેમને અરાની જે કે નરેન્દ્ર મોદી ને જોયા હતા, તો તમને શું લાગે છે નરેન્દ્ર મોદી
અરે નરેન્દ્ર તમે વાત બરોબર કરો છો, તારી વાત સાચી છે એકદમ પ્રોપર રીતે વાત સાચ છે આપડે જે ફૂડ જે ફૂડ પોજનની વાત ફૂડ પોઈજન ઘણા બધા રોગો થાય છે, અરે મારા મારા કાકાના છોકરાને ફૂડ પોઈઝન થયું હતું, તેને બે દિવસે પેટ એકલું ફૂલેલું રહ્યું હતું તેા ખાવા ન થઈ, શકતો એમનાથી પથરીનો દુખાવો પણ થાય તેને પથરી પણ થઈ,
ડોક્ટર એ
સાથે એમ એમની પથરી હતી ઓપરેશન કરાવને નીકળી ઘણું બધું પથરી દુખી એટલે તમને ખબર જ હશે, કે કેટલો દુખાવો થાય ખુબ જ અતિશય પ્રમાણમાં દુખાવો થાય છે, એટલે એવું દુખે કે તમે કઈ વિચારી ના શકોમ એવું લાગે મારો જીવ હમણાં જતો રહેશે, પથરી ન દુખાવો તો બહ ખતરનાક બીમારી કેવા હાલના સમયમાં પથરીનો દુખાવો થવો હોય, એટલે ખુબ જ કાઠું કવાય મને પણ પથરી પથરી દુખતી હતી એટલે જોકે મેં તો ઓપરેશન ન કરે, છતાં પણ પાણી મંદ
પાણી પી હા પાણી મઈને પી જવાનું અને કૂતરાનો રોટલો કરી દેવાનો અને એવું લાગે તો ભગવાનને અગર બધી પણ કરીરી લેવાની
હાલમાં જે ફૂડ પોઈઝન માટે ફૂડ પોઈઝન નું મેન કારણ છે, આપ એલું સ ખોટી ખોટી યા્ડો બનાવીને લોકોને પ્રેરિત કરે છે, કે તમે આવું આવું ખાવાનું ખાવ છતાં લોકો ખાય છે, તેના કારણે પબ્લિક બીમાર પડે છે, અને
હા, તમે જે હમણાં પેલા સ્ટાર્ટિંગમાં
બી પકોડ
પકોડીમાં જે હાથ પેલો ભાઈ જે ધયલ નતો ખાતો હ તો તે રીતે તમે ખાશો તો તમે બીમાર નહી. બરોબર પણ જો ભાઈ કોઈ પણણ પ્રકારના મોજા પહેરશે તો તમે